કેમ મજા મા
હા મજામાં તું કેમ છે ભાઈ
બસ ચાલ્યા કરે જિંદગી માં જીવન માં મસ્ત ચાલ્યા કરતું છે
હા જયમા કેે
જયમાં જયમાં તમે જમી લીધું
હા બીજું બીજું બધા કેમ છે. બીજા બધા ઘરમાં
બસ મમ્મી પપ્પા મમ્મી પપ્પા ભાઈ બહેન બધા સારા છે તમે કેમ છો
હું પણ મજામાં જ છું. હવે તો કોલેજ સ્ટાર્ટ થવાની છે. ને આપણે
હા હવે આપડી કોલેજ સ્ટાટ થવાની છે એટલે આપડે બરાબર હવે ચોપડા લઈશું ને આપડે રેગ્યુલર લેક્ચર ક્લાસીસ ભરવા પડશે
પછી તમે એસ એન રીટલ તમારું કેવું આવ્યું
રિઝલ્ટ આ વખતે સારું આવ્યું હતું જયારે અનુમાન કર્યું હતું તે તે તે પ્રમાણ કરતા વધારે આવ્યું હતું એટલે સારું કેહેવાય કેમકે આ વખતે બી આ મને લાગતું હતું કે મહેનત સારી છે એટલે અનુમાન માકૅ નું કરેલું હતું વધારે તેના કરતા વધારે માકૅ આવ્યા હતા એટલે સારું પરિણામ એવું આવ્યું હતું
બીએ માં કેટલા માર્ક આવ્યા તમારા
બીએ માં મારા પચાસ માંથી બેતાલીસ માર્ક એવા સ્કોરિંગ કરેલા હતા તે ખુબ જ વધારે માકૅ હતા એટલે સારું કેવાય
બેતાલીસ તો બહુ સારા કેવાય આટલા માર્ક તો બહુ થઇ ગયા બેતાલીસ એટલે તો તમારું તો સી ગ્રેટ આવી ગયું
હા એ ગ્રેડ આવે એટલે મસ્ત વધારેલા થટી ના કરતા વધારે આવી ગયા ચાલીસ ની ઉપર આઈ ગયા એટલે આપડે સારું એવું માકૅ કવાય
હા. બીજા એકાઉન્ટમાં બી કેવા માકૅ આવે સારા આવ્યા ને બે એકાઉન્ટ છે આપડે ટેક્સેેશન એને એકાઉન્ટમાં કેવા માટે માકૅ આવ્યા
હા એક અકાઉન્ટમાં જેમ કે કોસ્ટ એકાઉન્ટમાં મેં ધાર્યા હતા કે વીસની ઉપર વીસની નીચે આવશે પરંતુ મમાં આવ્યા હતા થર્ટી ફાઈ ને ટેક્સસનમાં જે વધારે આવશે તેમાં જારક ઓછા આવ્યા હતા ટ્વેન્ટી સિક્સ જે વા હતા તો નહી ચાલશે પણ હવે હા સારું પરીણામ આવી છે
હા આ વખતે એટલે જેવું જેવું આપડે ધાર્યા હતા તેવા માકૅ તમારે આવ્યા હા ને
હા આ વખતે ધારિયા તેના કરતા સારા માકૅ કેવા અભ્યાસ ખરા
વેકેશનમાં આજે શું એટલે આ વખતે આપડું વેકેશન પડ્યું તેમાં કે્યા ફરવા ગયા હતા કે નહી
હા ના ફર ગયા કેમ કે પ્લાન બનાવીએ છે ને ફ્રેન્ડસ લોકો અમુક એક ફ્રેન્ડ માને છે બીજા બધા માને છે પરંતુ એક વ્યક્તિ નહી માને એટલે પછી આપડો પ્લાન કેન્સલ થાય છે એમને ફરવાનું કેન્સલ થાય છે એટલે કશે ફરવા ગયા જ નથી
હા હું તો ફરવા ગયો હતો વેકેશન માં બહુ મજા કરી
કયા કયા સ્થળે ગયા હતા
અહં એક આપડું ખબર વલસાડમાં બહુ ફેમસ છે વિલ્સન હિલ કરીને
હા હા વિલ્સન હેલ્સ ને બધા બઉ ફરવા જાય છે ત
હા તા ગયો હતો એટલો મસ્ત નજારો ને તમે ત આપડે એક દિવસ આપડ પ્લાન કરીશું પાછું ફરવાનું ત્યાં
હા કઈ નઈ કરીશું કરીશું આપડે બધા
આપડે બધા ફ્રેન્ડ ફ્રેન્ડ જઈશું
હા જઈશું એક દિવસ ચોક્કસ જઈશું
હા અને બીજી પછી અહિયાં આપડે ખબર કે આપડે જરા અહીયા જઈએ તો આપડે આયા જુદા ની મંદિર છે ખબર વિરાર માં
હા હા
હા તા ગીયો તો
બરાબર તેમનો નેચર કેવો હતો
હા એટલે એટલું મસ્ત એટલે જુદાની માતા નું મંદિર છે એકદમ તે ઉપર અમે ચડ્યા હતા તો એ એકદમ દર્શન માટે બહુ ભીડ લાઈન બહુ હતી તો અમે બી દર્શન કર્યું ને આ દર્શન કરીને એટલું આનંદ મળ્યું કે મજા આવી ગઈ તા પણ ગયા હતા ફરવા
હા મતલબ માં કં ફરવાલાયક સ્થળ છે કે ખરું હ
હા જુદાની માતા નું મંદિર છે એટલે
હવે ઘણા જણા ઘણા લોકો જાય છે ત્યાં
હા ઘણા લોકો જાય છે. પછી પછી એના કરતા જક આગળ ગઈ તો આ. અહિયાં શિવાજી પાર્ક દાદર માં આવ્યું છે ત્યાં પણ ગેલા હતા.
હા હા સાંભળ્યું છે તે શિવાજી પાર્ક ખુબ જ પ્રખ્યાત સ્થળ છે ત્યાં ત્યાં પણ જવું જોઈએ
શિવાજી પાર્ક તા એટલે ત્યાં દરિયો છે તા ગયા હતા
હા ત્યાં ભી એક મસ્ત. તો એવું મજાનું સ્થળ છે કે આપણે ખુબ જ આનંદ થાય તેવું. પ્લેસ છે એટલે એક દિવસ તો જાવું જ જોઈએ.
હા. તો પછી આવી જે વેકેશન એટલે ફરવા ફરવા મજ હવે. વિતાવ્યું અને હવે તો કોલેજ સ્ટાર્ટ થઈ ગઈ છે હવે કોલેજ આવવાનું સ્ટાર્ટ કરું મેં બી ને ભણવાનું તૈયારી કરું.
હા તૈયારી કરવા જ પડશે ન‌ઇ તો આપણને એક્ઝામમાં. હમ મુશ્કેલી પડશે આપડે સ્ટાર્ટિંગ થી આપડે. અ સર સર છે કે પ્રોફેસર મેમ છે એ આપને ભણાવે છે તો આપડે. તેમમાંથી માર્ગદર્શન લઈને આપણે આગળ વધવું જોઈએ.
હા અવે. હમડે તો એમ ક કે બધા નવા નવા સર ટીચર આવ્યા છે ને બધા જે જૂના હતા તે રિટાયડ થઈ ગયા છે.
હા જુના હતા તે ખુબ જ સારું ભણાવતા હતા તેમનું. દુઃખ બી છે પરંતુ આ નવા સર‌ અ યંગ યે. યંગસ્ટર છે તે તે પણ સારું ભણાવે છે એટલે કે. આપડું સારું કેવાય એવું માર્ગદર્શન આપ. આપે આપણને આપે છતાં આપડે જીવનમાં ઉતારવું જોઈએ.
હા પેલું આપ આપડે જયારે કોલેજ જાય એટલે. સિક્સ યરમાં આપણેે આપડે સિક્સ સેમ માં હશું ને.
હા હા બરાબર.
તો કોમ્પ્યુટર કરવુ ને કોમ્પ્યુટર ક્લાસ તમે બી.
હા ટેલી નુ વિચારેલું છે તો આવડે તો ટાઈમ નથી મળશે એટલે આપડે શિક્. શેમાં જ વિચારું છે.
હા એટલે ત્યારે સિ સિક્સ સેમ નું વેકેશન પડશે ને. ત્યારે વિચારું કે અ જરા ફરવાનું સાઈટ પર મૂકીયે. એ પેલું કોમ્પ્યુટર વેકેશનમાં કરી કરીલી એ આપડે એનો કોર્સ.
હા એ કોર્સ બી આપડે શીખવા જેવો છે એટલે આપડે. સ્કીિલ એ પણ એક પ્રકારની સ્કીિલ છે એટલે આપણને અગાળ ફ્યુચર માં બહુ કામ આવશે એટલે આપણે. ટેલી જેવો કોર્ષ છે તે આપડે કરવો જોઈએ પછી અગાડી આપણું આપણને ખુબ જ ઉપયોગી નીવડે.
હા આપણે ઓડિટિંગ કરવા શીખવા પડશે એટલે ઓડિટિંગ બહુ કામનું આપણે.
હા મોટી મોટી કંમની છે જેમ જેમ કે. આ વલસાડમાં મેરિલ કંપની છે અટુલ કંપની છે તે દર વર્ષે વર્ષે ઓડિટ. કરવામાં આવે છે ત. તે બી એક ઓડિટ નો આપડે કોર્સ કરવો જોઈએ તો તે પણ આપણને ફ્યુચરમાં. કંમની માં આપણને કામ લાગે.
હા તો હમ હમણાં આપડે જયારે સેમ ફાઈવમાં સિક્સમાં જશું તો ઇન્ટર્નશીપ કરવા પડશે ને આપણાને.
હા ઇન્ટર્નશીપ આપડે કરવા પડશે કેમ કે આપણે અ આપણે કમ. આપડે ટીવાયમાં છે તો આપડે હવે અગાડી જોબ કરીશું તો આપણને એક્સપિરિયન્સ માંગશે. તો એ પેલા આપને કોલેજ વાળા એવો કોષ કરાવે છે કે આપણને ખબર પડે કે અગળ જોબમાં કેવું કેવું કરવાનું છે કંપનીમાં એ પછી આપણને એક્સપિરિયન્સ મળે છે. એ બી સારું જ કહેવાય છે આપણા પાસે
હા. એજ ઇન્ટર્નશીપ મે બી જયારે વેકેશન પડશે ત્યારે આપણે. અ કોમ્પ્યુટર ક્લાસ સાથે સાથે ઇન્ટર્નશીપ બી કરી લેશુ. બંને સારું પડશે એક સાથે.
સારું પડશે તમારો વિચાર સારો છે.
હા. હમણાં ખબર કે અહિયાં વલસાડમાં જરાક અહીયા આપડણે ટાવર પાસે એક નવી શોપની દુકાન ખુલી છે કપડાંની.
હા આઈડિયા નથી આવડે વલસાડ બો દિવસ. થઈ ગયા છે નથી ગયો એટલે આઈડિયા નથી અમને
તો એમાં એટલે કપડા કપડાં સારા મળતા છે નવી દુકાન ખુલ્લી છે ડિસ્કાઉન્ટ સાથે કપડાં મળે એમાં મળે છે. ઈ સુર માં હા હા સેલ લાગ્યો છે તો આપડે તમારો શું વિચારજ આપડણે કાલે કપડાં લેવા જઈએ કે એમાં
જઈએ સેલ લાગેલો છે તો આપણા માટે સારું કેવાય તો આપડે ખરીદી કરવા માટે જવું જોઈએ એક કઈ આમ મતલબમાં કે વલસાડમાં ટાવર પાસે કઈ એક્ઝેક્ટ લોકેશન કઈ છે.
તાર પાસે કે બી મોલ જોયું લ તમે કે બી મોલ આવાબાઈ સ્કૂલ ના સાભે
હા હા ત્યાં કે બી મોલ જોયું છે જોયું છે.
હા બસ ત જ એક શોપ ખુલી છે રાજા રાણી વડા ભાવ છે.
હા હા રાજા રાની વડા પાંસમાં પડે
આપડે રાજધા વડાપાાવ બ ફૂડ એટલે વડાપાઉ ફેમસ છે આપડે સાથે મળીને ખાઈશું પણ
હા આ તમારો વિચાર સારો છે તો કઈ નઈ જઈશું ને કાલે આપણે પ્લાન બનાવીને જઈશું ને આપડે ખરીદી કરવા જઈશું
હા એમ આપડે ખરીદી કરવા જઈએ કાલે શોપિંગ કરીએ ઘણા દિવસ થ ગયા શોપિંગ કરવા
અમાર અમારો બી ઘણા ટાઈમ થઇ ગયો છે કપડા નવા લેવાના બાકી જ છે તે આપડે કાલે લઈ લઈ જ લઈશું
હા એટલે હમણે દશામાં નું તૈયારી બધી ચાલતી જ છે તો આપડણે નવા નવા કપડા પણ લઈ લઈએ
હા. તેવા નજીક નજીક આવે છે તો આપડે કપડાં ભી લેવા જરૂરી જ છે કેમ કે આપડે તો તહેવારમાં આપણા માટે કપડાં બહુ ઇમ્પોર્ટન્ટ કહેવાય છે એટલે આપડે ખરીદી કાલે કરવા જઈશ ચોક્કસ
પે તમારા મિત્ર પેલા બારગં છે તેમને તેમને પણ લેતા આવ છો તમે
હા હા. કશો વાંધો નઈ મારા ફ્રેન્ડને બી લઈ લઈ લઈ આવીશ
હા લેતા આવજો તેમને પણ ને તમને ખબર કે તે જ રાણા રાજા રાણી પછી એક ફૂડ ફાસ્ટ છે તેના સામેજ અ એટલે પાઉભાજી વેચે છે વિનાયક પાઉભાજી તેના બાદ તેના તેના બાજુ પણ એક શોપ ખુલેલી છે ન્યૂ.
બરાબર છે.
આપ પણણ એટલે ત છે ને એમ એટલે આપડા સિસ્તાર માટે લેડીઝ કપડા વધારે મળે છે એટલે આપડે સિસ્ટર માટે જોઈએ તો આપડણે ખરીદી લેશું.
બરાબર તો તમારો વિચાર બી એકદમ સાચો છે સારો છે.
હા થઈ આપડણે તેમના માટે બી શોપિંગ કરી લઈસુ ગિફ્ટ આપીએ તેમને કપડા ખરીદીની તમારો શું વિચાર છે?
હા. કઈ નઈ કશું વાંધો ની પ્લાન બનાવીને આપડે કાલે જઈશું તો તમે ફોન મારશો મને કે ક્યારે જઈશું તો તે પ્રમાણે આપણેે જઈશું.
આપડે કોલેજ થી છૂટીને જ લેક્ચર બધા ભરી ને છેલ્લે જ્યારે લેક્ચર પટે તે આપડે જઈશું.
હા જઈશું જઈશું પાક્કુ કાલે ફોન કરજો તમે હાને
ચાલો મળીએે કાલે
મલી